હ
હા, મજામાં
બસ બેઠી છું, બસ મજામાં, તમે શું કરો છો?
બસ કેવું ચાલ, જમી લીધું
બસ જમી લીધું તમે
બસ મેબી જમી લીધું, શું કરો કેવી ચાલે કોલેજ તમારી
કોલેજ સારી ચાલે છે.
વેકેશન હતું કે શું?
વેકેશન હતું, પતી ગયું હવે, હવે પાછું ચાલુ ભણવાનું.
હઅ સાચી વાત છે. કેવાય કે ઘણાં કે કોલેજીસ જીવનનો સૌથી આમ શું કેવાય સુંદર વિષય કેવામાં આવે છે એનો જે સમય એને બહુ સુંદર ત તારું શું કેવું છે એમાં સાચું છે કે
હા હું પણ એ વાતનમાં હા હું પણ એ વાતથી સહમત છું કોલેજ જીવન માત્ર ભણવાનું નહી પરં તું ઓળખાણ બનાવવાનો સમય હોય છે નઈ
હમ્મ સાચી વાત છે. શાળાની સરખામણીમાં તો કોલેજમાં ઘણું બધું બદલાઈ જાય છે. જેમ કે તઇ નું વાતાવરણ તેનું જ જવાબદારી આપડી વધી જાય પછી સ્વતંત્ર બધું જ અલગ જ હોય છે ત્યાં નું તો.
હા સાચું કોલેજમાં કોઈ વાર વારંવાર યાદ આવતી હોય છે. કે અભ્યાસ કરવો નથી પોતાની જવાબદારી પોતે જ સમજવી પડે.
સાચી વાત છે, શરૂઆતમાં તો નવા નવા મિત્રો બનાવાનું થોડું આમ અઘરું લાગે કચ્ચ ખૂબું લાગે આપડે
હા પરંતુ થોડાક દિવસોમાં જ બધું સામાન્ય થઈ જાય છે પછી મિત્રો પરિવાર જેવા બની જાય છે
ઈ જાય છે નઈ હ કોલેજમાં મિત્રતા ઘણી ખાસ કેમ બની જાય છે તન ખબર છે
કારણ કે સાથે ભણવાનું પ્રોજેક્ટ કરવો પરીક્ષાની તૈયારી કરવી અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવો આ બધી બ ધી બધાની જ સંબંધ મજબૂત બને છે.
હ કોલેજમાં માત્ર પુસ્તક નું જ્ઞાન નથી મળતું.
હા એ જ ને બિલકુલ નઈ ત્યાં જીવન જીવવાની કળા પણ શીખવવી પડે છે.
બિલકુલ અ જેમ કે સમય નું આ
હા ક્લાસ છે, અસાાઈમેન્ટ પરીક્ષા અન્ય પ્રવૃતિઓ વચ્ચે સં તુલન જાળવું શીખવા શીખવા મળે છે.
હા ઘણા વિદ્યાર્થી ઓ કોલેજમાં પે બોલાય છે બોલતા જ ના હોય પણ એપણ
એથી આત્મવિશ્વાસ વધે ખબર છે તમને શરૂઆતમાં ડર લાગે પણ પછી ધીરે ધીરે એ ડર છૂટ અ છૂટી જાય છે.
હા એકદમ સાચી વા
કેટલા બધા થાય એનાથી તો યાદ યાદો બની જાય યાદગાર હોય છે.
ખરેખર ગીત છે અ નૃત્ ત્ય છે, નાટક છે, ક્વીિઝ છે. સ્પર્ધાઓ છે ભાગ લેવાથી અને અ નવી પ્રતિભાઓ બહાર આવે છે ખબર છે ને
હા અને કેટલાક વિદ્યાર્થીઓ તો રમત ગમતમાં પણ બહુ આગળ વધી જતા હોય છે.
હા રમત-ગમત શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત બનાવે છે ખબર.
હા કોલેજ જીવનમાં પડકારો પણ ઓછા નથી હોતા હા.
હા સાચું હો એતો. પરીક્ષાનો તણાવ કોલેજની સમય મર્યાદા અને ભવિષ્યની ચિંતા આ બધું હોય છે.
હા પરંતુ આ પડકારો પણ આપણને મજબૂત બનાય.
હા દરેક મુશ્કેલી માંથી કઈક નવું શીખવા મળે છે ખરું આપણને.
હા શિક્ષકોનીની ભૂમિકા પણ મહત્વની હોય છે કોલેજ દરમિયાન તો.
હા એ તો છેચ જ નથી શીખવતા પરંતુ જીવન માટે પણ અ માર્ગદર્શન આપે. આપે છે આપણને.
હા આજકાલના ટેકનોલોજી નો ઉપયોગ પણ કેટલું બધું વધી ગયો છે.
હા ઓનલાઈન નોટો, અ પ્રે પ્રેઝન્ટેશન, ડિજિટલ અભ્યાસ. સામાન્ય બની ગયું છે નહી હવે તો.
હા છઠ્ઠા ક્લાસ ઓ બરાબર.
કારણ કે ત્યાં સીધી ચર્ચા થાય છે અને પ્રશ્નોના તરત જવાબ મળી જાય છે આપ આપણને એટલે. હલો. હલો. હલો. હલો.
હલો.